હલો કૃષ્ણભાઈ કેમ છો તમે
એકદમ મજામાં ભાઈ તમે કેમ છો ઘરના બધા સારાટો છે ને
હા ઘરા બધા સારા છે અને બધા મજામાં છે તમારે સર એ માટે ફોન કર્યો કે આપડણે જે આપડણે બજેટ કરીએ છીએ એટલે કે આપણેે જે આવક કમાય છે મહિને તેમાંથી આપડે બચત કરવી ખુબ જરૂરી છે કારણ કે બચત તો હું નાનપથી રહ્યો છું અને હમણા પણ થોડી જાણી મ જે કરી થાય છે મહિનાની તેમાંથી અમુક ટકા ભાગ બચેટમાં રાખું છું કારણ કે તમને ખબર હ છે કે બજેટ આપવાને ઘણી બધી વસ્તુઓ સામે રક્ષણ પૂરી પાડે છે કારણ કે ત્યાં બચત આપણે બચત કરી લીધીની હોય પછી આપણને ઘણી બધી પરિસ્થિતિઓ ઘણી બધી કોઈ પણ વસ્તુ લેવાની હોય તે સામે આપડે વિચારવું પડે છે એટલે કે આજકાલના જે બધા યુવા પેઢી છે કે પછી આજકાલના બધા બાળકો છે તે લોકોને પણ જે માટા પિતા લોકોને બક્ષીસ આપે છે જેને કોઈ ખર્ચ કરવા માટે તે એ લોકો ખર્ચ કરી જ દે છે આ પૂરે પૂરી એના બચત કરતા જ નથી ને એમના મા પિતા પર પૈસા એટલે એમના માટા પેટે સમજાવવું જોઈએ કે જે બચેટ એ લોકો કરવી જોઈએ કારણ કે તમને પણ ખબર જ છે કે બજેટ આપણે કરેલી હશે તો આપણને ઘણી બધી આફતો સામે રક્ષણ પૂરી પાડશે કેમ કે આપણે કોની અ અકસ્માત થઈ હોય કે પછી આપડે કોઈ વસ્તુ લે લેવા માંગતા હોય ઘર માટે કે પછી આપડે કોઈ વસ્તુ કાર લેવી બાઈક લેવી આપડે કોઈ વિચારવું નહી પડે કારણ કે બજેટ કરી પહેલા જોઈએ કેમ બચેટ એ ભવિષ્ય ની કમાય છે એટલે મારે તો એજ કવું છે ઘણા બધા હમણાં જે બધા નાગરિક છે ને યુવા પેઢી છે એ લોકો એવું વિચારી છે જે પણ આપડે પૈસા કમાય છે તે ઓડાવી જ દેવા જોઈએ એમ અને બચત તો કરવી જ જોઈએ નહીં એટલે કે એ લોકોને આગળ જતાં ખબર પડે કારણ કે એ લોકોણાં નાના છે અને યુવા છે મેરેજ થશે પછી એ લોકોને ખબર પડશે કે શું કરવું જોઈ શું ન કરવું છે, મારે તો મેરેજ નથી થયા પરંતુ મેં બ બચેટ તો નાનાથી કરતા આવી રહ્યો છે અને હમણાં પણ ક કરવું છે કારણ કે બજેટમાં તમને ખબર જ હશે કે આપણે એવી ઘણી બધી જગ્યા છે અને ઘણી બધી એ પ્રકારના સ્ટોર કે પછી એવા માર્કેટ છે ત્યાં આપણે ઓને ઇન્વેસ્ટ કરવું જોઈએ કારણ કે તમને પણ ખબર હશે કે ડિજટલ માર્કેટિંગ છે કે પછી જે આપડે માર્કેટ બધું કરીએ એમમ કે શેર માર્કેટ છે પછી મ્યુચ્યુઅલ ફંડ જે ઘણા બધા પ્રકારના ફંડ હોય છે તે આપણે તેમાં રોકાણ કરવું ખૂબ જરૂરી છે અને મોસમ મોસ્ટ ઓ પેલા તો તમને ખબર બેં આપણને આપણે બેંમાં રોકાણ કરીએ બેંક પણ આપણને સારું વ્યાજ આપે છે અને આપણે સારો પૈસા પણ આગળ ભવિષ્યમાં સારા બનાવી શકીએ છીએ એમ એટલે ઘણા બધા પ્રકારની આવી બધી સુવિધા છે તેને આપણે ઇસ્તેમાલ કરવો જોઈએ અને આપડા માટે થોડું ઘણું બચટ માટે પૈસા રાખવા જોઈએ અને બીજું તો મારે એક કેવું છે કે જે એસઆઈપી હમણાં જે નવી જે સુવિધા આપણને મળી છે તે ખૂબ યુઝ કરવો જોઈએ કાર કે એસઆઈપમાં તમને ખબર હ કે આખા વર્ષનો આપણને વ્યાજ મળે છે એમાં આઈસીપીમાં જો આપણે પાંચ દસ વર્ષની એસઆપી કરેલી હોય તો પછી આગળ જતાડણે ભવિષ્યમાં સારા એવા આપણના પૈસા પાછા મળી શકે છે એટલે મારે તો એજ કેવું છે કે એસઆઈપી કરવી જોઈએ ઘણા બધા લોકોએ કારણ કે આ તો મોસ્ટલી ઘણા બધા લોકો મોસ્ટલી કમાય છે ને એ લોકો વિચારવું જોઈએ કે હું હમણાંથી બચટ કરા તો મને ભવિષ્યમાં સારી કામ આવશે કારણ કે અમારા હમણાં જે ગામમાં એક કેસ બનેલો કે એ લોકો ના ઘરના એક સદસ્ય ખુબ બીમાર પડી ગયો અને એ લોકો પૈસા એટલે કે જે એ લોકો ના જે પૈસા જોરા હતા બરા મને કરવા માટે એ લોકોએ બીજા પાસે માગવા પડ્યા કારણ કે જે સારવાર માટે એમના પાસે એટલા પણ પૈસા નહીં હતા એ લોકોની સારવાર કરી શકે એમ, એટલે મારે તો એ કેહેવું જોઈએ કે એ લોકો પૈસા બીજા પરની માંગ કર એ લોકો પહેલાથી બચટ કરતાં આવેલા હશે તો એ લોકોને હમણાંથી બચેટનું બચેટમાં જે ઇન્કમ હોય કામ આવે કારણ કે તમને પણ ખબર જ છે કે બજેટ જો આપણે કરેલી હશે તો પછી આવી બધી આપડી સામે આપણને પૂરી પાડ છે કારણ કે ઘણા બધા લોકો ગામડામાં એવું વિચારે છે કે જે પણ લોકો કમાય છે તે ઓડાવી જ દે છે. અને બચટ માટે એક પણ ફૂટીકોડી એ લોકો બચાવતા નથી અને પૈસા ખરચ ખર્ચ કરી જ નાખે છે. એટલે મારે તો એજ કેવું છે કે ઘણા બધા લોકો આવું બચેટ કરવું જોઈએ અને બચેટ માં યોગ્ય રીતે પૈસા સોપ કરવો જોઈ ત્યાં પૈસા આપે બજેટ સારું રિટર્ન મળે ત્યાં જવું જોઈએ બાકી તમે શું કરો તમે જે બજેટનો જે પણ ભાગ બચાવો છો તે તમે આવું કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે પછી પછી શેર માર્કેટ પછી ત્યાં ઇન્વેસ્ટ કરો છો?
હા ભાઈ અમે પણ બચટ કરીએ છીએ અને ખુબ જ સારી રીતને બચટને એવું કરીએ છીએ કારણ કે તમને ખબર જ કે બચત કરવી ખુબ જ સારી વસ્તુ છે અને બચત કરવું જ જોઈએ બધા જ લોકો એ જે જેથી કરીને મેં તો મતલબ માં મારા જે દર મહિને પગાર આવે છે તો તેમાંથી મેં દર મહિને મતલબ પાંચ દસ હજાર રૂપિયા બેંકમાં રહેવા દેવ છું એટલે પાચ હજાર રૂપિયા બેંકમાં રહેવા દેવ છું અને બીજા પાચ હજાર રૂપિયા મતલબ એમ જ મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું, અને શેર માર્કેટ થઈ ગયું, એ બધું મા રોકાણ કર્યા કરો છુ. અને જે મતલબ રવિવારને એવો બધો જયારે હોય ત્યારે પણ મે જે શેર માર્કેટમાં બધું પેલું શેર લઈ ખરીદ ને એવું કરે છે તો એ બધી વસ્તુ પણ એટલે મે ટ્રાય કર્યા કરું છું પરંતુ જે મારા બજેટના પૈસા છે તો તેનાથી મતલબ ટ્રાય કરું છું અને મારી જે મેન ઇન્કમ માં થી જે બધુ લાવવાનું હોય તો તે મતલબ અમે રહવા દેવું છું, અનેથી બધું લાઈ કરું છું પરંતુ થોડી થોડી બચેત પણ કરું છું અને બીજા બધે થોડું ઇન્વેસ્ટ બી કર્યા કરું છું કારણ કે તમને ખબર જ છે કે આજકાલ બધું મતલબ મે ઇન્વેસ્ટિંગ ની પાવર બધી દેખાય છે, અને જે મતલબ આગાડી બધે ઇન્વેસ્ટ કરી રહેલા હતા તે લોક ના મતલબમાં ખુબ જારે એવા પૈસાદાર થઈ ગયા હશે જે કે કરીને જો આપડણે ઘણો ટાઈમ આપણે ઇન્વેસ્ટ કરીશું ને કઈમાં તો આપણે ખુબ જ વધારેવા પૈસા કમાઈ શકીશું. જેથી કરીને આપડણે ઇન્વેસ્ટ તો કરવું જ જોઈએ અને મે તો બધાને જ કહું છું કે આપણે ઇન કરવું જોઈએ તો જ સારી રીતના આપણે પૈસા પણ કમાઈ શકીશું.
તમારી વાત સાચી છે એટલે કે આપણે બચત કરવી ખૂબ જરૂરી છે કારણ કે બચટ આપણે ભવિષ્યની કમાઈ કહેવાય જ છે. અને તમે જે કીધું કે તમે ક્યાં પૈસા સ્ટોર કરો છો ક્યાં પૈસા તમે રોકાણ કરો છો. એ તો તમારી માટે એકદમ સાચું છે એટલે કે જ્યાં આપણને સારું રિટર્ન મળે ત્યાં જ આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. એવી ઘણી બધી એપ હોય છે તમને એવનેક્સ પેક છે કે પછી એવી બધી જે ફ્રોડ એપ છે જેને તને ખબર ડ્રીમ ઇલેવન છે પછી માય લેવન સર્કલ છે એમાં ઘણા બ બધા લોકો પૈસા નાખે છે, અને ઘણા બધા લોકો એવું પહેલા પહેલા પૈસા નાખતા હતા અને આઇ એપ તો હવે બંધ કરવામાં આવે છે. કારણ કે આ એપ જુગારી તરીકે માનવામાં આવી છે અને આ એપ પર ઘણા બધા પ્રકારના કાયદો પણ ઘણા બધા લોકો આમાં પૈસા બધું ટીમ બનાવે ને એ લોકોને લાલ છે એક કરોડમે આપી દેસુ ઘણા બધાને મળી પણ છે પરંતુ આને ફોટ ગણની છે એટલે થી દૂર રહેવું જોઈએ અને આપડે તો જે બજેટ કરતા છે યોગ્ય જગ્યા એ હું બેક ઇસ્ટ કરું છું ત્યાં મને સારું મ્યા પણ મળે છે ને સારું ઇન્ટરેસ્ટ કે પછી સારો મહિને પછી અમને ઘણી બધી સુવિધા મળે છે કારણ કે તમને ખબર હશે કે બેંક આપવા ઘણી બધી સુવિધા આપે છે જેમકે કોઈ પણણ પ્રકારની આપણે લોન કરાવી આપીએ આપે છે ગ આપને સારું ઇન્ટરે આપે છે એટલે કે જ્યાં આપ સાર આપે છે ત્યા આપ જોવું જોઈએ કાર દેશ ઘણી બધીણાં ઉપલબ્ધ છે અને પણ ઘણી બધી ઉપલબ્ધ છે એટલે ઘણા બધા જગ્યા આપડણે જોવું જોઈએ અને એને યોગ્ય રીતે સમજવું જોઈએ બાકી માટ છે તે આજલ યુવા પેઢી અને આજકાલના બધા બાળકો અને બધા માટા પીટા છે એમના બાળકોને શીખવે છે કારણ કે જે શેર માર્કેટમાં આપણે ઘણા એવા પૈસા છાપી શકીએ છીએ કારણ કે પૈસા પૈસાને જ ખેંચે છે એમ એટલે કે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને આપડે કયા પ્રકાર સોક લેવા જોઈએ તેનો ભાવ આપણે કઈ ભવિષ્ય ઉપર જશે કે પછી ક્યાં ક ક ડાઉન જશે તે પણ ને આપણને ખબર પાડવીજોઈ કારણકે તો કો ગમે તેના સોનુ પર પણ આપડે પેલુ એટલેકે શકીએ છીએ કારણ કે સોનો નો રેટ પણ ઘણો ઓંચો જાય છે અને કોઈ વાર નીચો પણ જાય છે એટલે કે શેર માર્કેટમાં ઓનીચવ થવાનું કારણ કે ઘણા બધા પ્રકારના શેર માર્કે ઘણા બધાવા મોટા મોટા પણ હોય છે એ બૂઝિનેસ્સ હોય છે તે પણ આવો શેર માર્કેટિંગમાં બધો ભાગ બધા લોકો કમાઈ પણ છે કારણ કે તમને પણ ખબર હશે કે આ બધા જે શેર માર્કેટિંગ છે તેના ઘણા બધા કોર્ ઉપલબ્ યુટ્યુબ પર છે પછી એવી બધી એપ દ્વારા ઉપલબ્ધ છે એના કારણે વિડીયો જોઈ ને એમાં બધું આપને મટેરીઅલ મળી જાય છે અને કેવી સહારે માર્ટંગ કરવું જોઈએ અને કેવા પગ પગલા લેવું જોઈએ એટલે કે આપણે એવી બધી એપ દ્વારા બધું શીખવું જોઈએ તો આપણને ઘણી બધા પ્રકાર આવે છે પણ બધ આપણા પૈસાને બચાને રોકાણ કરીએ છે આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ બાકી તમારી પાસે મારે એ જાણવું હતું કે જે તમે શેર મા માર્કેટિંગ પૈસા રોકાણ કરો છો એ તમેરા શીખેલું હતું કે પછી તમે એપ છે કે એપ દ્વારા તમને કોઈ પણ માહિતી મળી તો પછી તમે કરેલું હતું
હા ભાઈ અમે પણ જે મતલબ આ બધી માહિતી છસે એ બધું મતલબ અમે જે ટીવી ને એવુ જોયા કરીએ સે તો તેના પરથી બધી માહિતી મળ્યા કરે છે બાકી તો અમે જે મતલબ જે સોશિયલ મીડિયા પાહેથી ને બધું બીચ હોય છે થોડું થોડું તેના પથી બધું જાણવાનું ખુબ જ વધારે એવુ મળે છે જેથી કરીને બધું જાણકારી થી અમે રોકાણ કરતા થયા અને વવસથી બધુ કરતા થયા જેથી કરીને અમને બજેટ ખુબ જ એવી સારી થતી સે હમણાં તો પેલા શું હતું બચત ઉપર ધ્યાન ના આપતા હતા અને ગમે તેવા પૈસા ખર્ચ કર્યા કરતા હતા પરંતુ પછી અમને ખબર પડી કે અમારા જે કેટલુંક એક્સપેન્સ થતું સે અને કેટલક અમારી ઇન્કમ છે તો અમને ખબર ખબર પડી કે અમારી એક્સપેન્સ ખુબ જ વધારે થઈ ગયો છે ખુબ જ વધારે ખર્ચા થઈ ગયા સે તો પછી અમે સારી રી એવુ બચત કરતા થઈ ગયા અને તે ખર્ચાઓ પણ ધીરે ધીરે કરીને ઠઠા થઈ ગયા એટલે કે જો આપણે પહેલેથી આપણે પ્લાન બનાવીએ હોય જેમ કે આપણે જો ઇન્મ જેટલી હોયને તેમાંથી એટલા પૈસા આપડે ઘરે આપવાના એટલા પૈસા આપણેે રોકાણ કરવાના એટલા પૈસા ન આપણે ખર્ચ કરી શકીએ તેવું પહેલે થી જ આપણે બનાવવું જોઈએ અને કેટલા પૈસા આપડે ખર્ચ કરવું એથી વધે આપણે પૈસા ન ખર્ચ કરવું એવું આપડે સ્ટ્રક્ટલી રૂલ બનવું જો જેથી કરીને આપણે બચત પણ સારી રીતના કરી શકીએ અને પૈસા પણ આપણે થોડાક ઓછા ખર્ચ કરી જો આપણે ગમેત્યાઁ પૈસા ખર્ચ કર્યા કરીશું ને તો બસ આપણને ખુબ વધારે મુશ્કેલ ન સામનો કરવો પડશે
હા ભાઈ તારી વાત એકદમ સાચી છે અને તમે જે કીધું તે તમારી વાતમાં મને ખબર પડી કે આપણે પૈસા રીતે બચત કરવી જોઈએ કારણ કે મારે તો એ જ કેવું છે કે ઘણા બધા લોકો એમ તો જે પૈસા કમાય છે મોસ્ટલી એમ લોકો બધા પૈસા ખર્ચ જ કરી નાખે છે અને અમુક ટકા ભાગ બચાવે છે પરંતુ એ લોકો તેમમનો ખર્ચા હોય છે તે યોગ્ય રીતે ઉસે કરવો જોઈએ અને ઘણા બધા પ્રકારના ખર્ચા આપણેે ઓછા કરીએ તો પકન આપણા માટે સારું છે કારણ કે તમને ખબર છે કે આવા જે ઘણા બધા લોકો વ્યસન વ્યસન કરતા હોય છે જેમ કે બધુંકોલ પી છે સિગરેટ પી છે ગુટખા ખાય છે એમાં જો પૈસા ખર્ચ કરે તો એ વ્યસ્ત જ ગણ છે કારણ કે તમને પણ ખબર આ બધા વ્યસન કરવાથી એમના શરીર પર ખુબ અસર પડે છે એટલે મારેતો એજ કેવું છે કે આ બધા જે વ્યસન કરતા લોકો છે તે વ્યસન છોડવું જોઈએ અને એમના જે પણ પૈસા કમાય છે તે યોગ્ય યોગ્ય રીતેને બચેટમાં મુૂકવી જોઈએ કારણ કે એમના પરિવાર માટે પણ સારું કહેવાય કારણ કે એ લોકો આવું બધું વ્યસન કરશે તો પછી એમના પરિવારના ઘણા બધા પ્રકારના અપણ એટલે ગાંણ બધા પ્રકારની એટલે ગંભીર પરિસ્થિતિ પણ આવી જાય છે અને એમનું અસર ટૂંકું બનીજાય છે કારણ કે એ લોકો વિચારવું જોઈએ કે મારો પરિવાર પણ છે એટલે કે મારે આવું બધુ વ્યસન છોડવું જ જોઈએ અને જે પણ આ વ્યસન છોડ એ પણ એ લોકો પૈસા બચે છે એ લોકોને બચતમાં મુૂકવી જોઈએ કારણ કે તમને ખબર હશે કે જે ઘણા બધા લોકો એમ તો વીમા પોલિસી પણ લે છે કારણ કે પોતા હે એ પોતાની જે બટમાંથી અમુક ટકા ભાગ એ લોકોું વીમા પણ થોડું થોડું નાખે તો પછી કર જતા ફાયદો પણ થાય છે ને ગંભીર પરિસ્થિતિ સામે એ લોકો રક્ષણ પણ મેળવી શકે છે સારું ભાઈ મળી પાછા વાળા ઘણા પ્રકારની જે ઘણી બધી જગ્યા આપણે બજેટ કરશું અને ઘણા બધા પ્રકાર આપે પૈસા સારા જગ્યાએ રોકાણ કરશું તો તમને સારું એ ઇન્ટરેસ્ટ મળશે તેના વિશે પાછી વાતચીત કરીશું
હા ભાઈ ચાલો મળીએ પાછા